એવું
જય શ્રી ક્રષ્ણ મોટાભાઈ.
જય શ્રી ક્રષ્ણ, કેમ છો?
બસ ભાઈ મજામાં છું, તું કેમ છે?
હું પણ મજામાં છું ભાઈ.
સારુ, સારું, આજે આપડે કયા વિષય પર બાક કરવાનું છે.
આજે આપણે સોશિયલ મીડિયાનો ફાયદો અને ગેરફાયદો વિષય પર ચર્ચો કરીએ.
બહુ જ સરસ વિષય છે ભાઈ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
હ અ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ જેવી એપ્લિકેશનનો આપણા જીવનનો ભાગ બની ગયો છે.
સાચું, સાચું, જો આપણે સોશિયલ મીડિયા દ્વારા દુનિયામાં કોઈ પણ ખુણામાં કોઈ પણ બેઠેલા વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે છે.
હમ એ તો ખરેખર મોટી સુવિધા છે ભાઈ, કોઈને કંઈ પણ ઠીક વાત કરીએ
હા, જો આપણે પહેલાના જમાનામાં જોઈએ, તો આપણને કોઈને મેસેજ પહોંચાવાનું હોય અ કે આપણે કોઈ બહાર કામ કરે છે ને પોતાના ઘરે અ મેસેજ ભેજવાનો છે કે આપણે કેવા છે તો એ એના માટે આપડે અ પત્ર લખતા હોય એ એ એ પત્ર આપ આપણા મેસેજ અ સાત દિવસ આઠ દિવસ પછી પહોંચાડે. પણ પરંતુ આજે આપણે જોઈએ તો આપણા જ અ દુનિયાના કોઈ પણ ખુણામાં હોય, તો એ મેસેજ એક સેકન્ડમાં પહોંચી જાય આજ છે ઇન્ટરનેટનો, અને સોશિયલ મીડિયાનો અ જીવન.
ફાયદો, વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગી છે? તને શું લાગે છે.
હા સોશિયલ મીડિયા પણ બોવ જ સારી વિષય છે.
અ જો તેનો યોગ્ય ઉપયોગ કરવા માં આવે તો ઘણા શિક્ષકણ તેજ વિડીયો અને ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ, નવી માહિતી મેળવી શકે છે તેનાથી.
હ, ને ઘણા શિક્ષકો અને નિષ્ણાતો પોતાના, અ જ્ઞાનને ઓનલાઈન પણ શેર કરે છે ને.
હમ હા શું સોશિયલ મીડિયા વે વેવાસ માટે પણ ઉપયોગી છે, તને શું લાગે?
ચોક્કસ ચોક્કસ બહુ સારું ઘણા નાના વેપારીઓ, આપણા પોતાના ઉત્પાદનોનો પ્રચાર અ સોશિયલ મીડિયા દ્વારા કરે છે, જેનાથી એ અ જો દિલ્હીમાં હોયને પોતાનું જે અ સામાન છે એ તમિલનાડુમાં વેચી શકે છે.
હમ હા ઓનલાઈન, ઓનલાઇન. છે આ હમ પ્રાતસાહન મૂક એટલે જ તો એ માર્કેટિંગ માટે એક શક્તિશાળી સાધન છે સોશિયલ મીડિયા.
હા અને ઓછા ખર્ચે વધુ લોકો સુધી પહોંચી શકાય છે.
હમ, હવે તેના ગેરફાયદો વિશે વાત કરીએે ગયા એટલો ફાયદો થઈ ગયો.
હા જો આપણે જોઈએ તો જે સોશિયલ મીડિયાનો જો સૌથી વધારે ગેરફાયદો કહેવાય શકાય કે, આપણના સમય નો બગાડ છે કારણ કે આજે બહ બધા સોશિયલ મીડિયા છે જેવા કે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય, એમાં બઉુ બધા રીલ્સ કે કોમેડી વિડીયો આવે છે અને આજના જે નાના બાળકો હોય છે. તેમાં આખો દિવસ તેમાં સ્ક્રોલિંગ કરતા હોય એનાથી સમય નો બગાડ થાય છે.
હમ, સૌથી માટે હા તો સારું કીધું ભાઈ સમયનો બહ વગાડ છે સોશિયલ મીડિયાથી, હું પણ ઘણી વખત માત્ર પાંચ મિનિટ માંથી ઇન્સ્ટાગ્રામ ખુલું તયું અને અડધો કલાક પસાર થઈ જાય એને ખબર જ નથી. પડે.
અરે હા એ તારી સમસ્યા નથી ભાઈ. આ તો ઘણા યુવાનનો સમસ્યા છે, એ ઉતા ના મનને તસલી આપ આપવા માટે, એવા માને છે કે ચલો હજી પાંચ મિનિટ જોઈ લો અને પાંચ મિનિટ જયારે પતી જાય અરે હજી પાંચ મિનિટ જોઈ લો. એવા કરતા કરતા એક બેગ કલાક નીકડી જાય.
હમ હા, સોશિયલ મીડિયા વસન બની શકે છે?
હા હા સતત અ નોટિફિકેશન ચેક કરવાની ટેવ, વૈશવનું સ્વરૂપ લઈ શકે છે.
હમ તેનાથી અભ્યાસ અને કામ પર અસર પડે છે.
હ અને આપડણે જોઈએ જો આપડણે આખા દિવસ ક્રોળ કરતા હોય તો આપણા આંખો પણ દુખે છે, અને એનાથી આપણે ઊંઘ પણ ખરા ખરાબ થશે, અને એ ખરાબ અસર પડી જશે આપણા જીવનમાં.
હમ, સાયબર બુલિંગ વિશે ત શું કહે છે.
તે તો બહુ એક ગંભીર સમસ્યા છે ભાઈ. કેટલાક લોકો તને ખબર છે. ઓનલાઈન અન્ય લોકોને પરેશાન કરે છે, અ તે લોકોને મેસેજ કરે છે અને તે લોકોને પરેશાન કરીને, અ તે લોકોનો મજા ઉડાવ છે.
હમ, હા બિલકુલ, એતો સાચી વાત છે. કોઈ પણ સમાજ સોશિયલ મીડિયાથી કોઈ પણ ફેક ન્યુઝો પણ ફેલે છે.
હા સારું.
એટલે અને કોઈ પણ સમાચારો
હા હા બોલો બોલો.
કોઈ પણ સમાચારોને સાચો માની લેતા એ પહેલા તેની તપાસ કરવી જોઈએ એટલે કોઈ પણ સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચાર આવે તો એને સાચું નહી માનવાનું.
હા સારું કહો છો ખાસ કરીને અ કિશોરો અને વિદ્યાર્થીઓ પર
હા તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે ને.
હા હા ઘણા લોકો સોશિયલ મીડિયા પર બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરે છે.
હા આ પણ એક સમસ્યા છે ભાઈ લોકો માત્ર પોતાની શ્રેષ્ઠ જણાવવા શેર કરે છે પરંતુ આપણે તેનું સંપૂર્ણ સત્ય માની લે છીએ.
હ જેના કારણે ક્યારે આત્મવિશ્વાસ ઘટી જાય છે.
હા સાચું દરેક વ્યક્તિ ન જીવન અલગ હોય છે કોઈ નું જીવન એક સરખું નથી હોય.
સોશિયલ મીડિયા નો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો.
મારા વ્યક્તિ વ્યક્તિગત માહિતી રીતે શેર ન કરવી મજબૂત પાસવર્ડ રાખવો અને અજાણ્યા લોકો સાથે સાવ સાવચેત રહેવું.
અને સમય મર્યાદા નક્કી કરવી પણ જરૂરી છે ને.
હા ભાઈ એ તો એ તો સચી જરૂરી વાત છે.
હા કારણ કે અ સમયના થોડા ભાગ પરિવાર મિત્રો રમત ગમત અને વાચન માટે પણ અ ફાળવવો જોઈએ.
હમ આ ખુબ જ મહત્વની વાત છે ભાઈ.
અ સોશિયલ મીડિયા વિના જીવન શક્ય છે કે ભાઈ
ભાઈ સોશિયલ મીડિયા વાચ તો નથી છે. એ તો જીવન ન નિયંત્રણ
હા સાચો પરંતુ જો આજના યુગમાં ના તેનો સંપૂર્ણ ત્યાગ કરવો મુશ્કેલ છે યોગ્ય ઉપયોગ કરવીી વધુ મહત્વનો છે. એટલે આપડે કરવી જોઈએ કે જો સમસ્યા સોશિયલ મીડિયામાં નથી તેના અતિશય ઉપ. ઉપયોગમાં કરવો છે કે તેનો આપણેે હા જો આપડે એના જો આપડ અડધો કલાક સલ મીડિયા ચલાવે તેનામાંથી આપણે થોડા માહિતી લે થોડા ઇન્ફોર્મેશન લે બહુ સારું છે. પણ જો આપણે સોશિયલ મીડિયા પર આખો દિવસ કે ઓલ જ કરતા રહે અને કઈ પણ સારું નહી કર્યું તો એ બહુ જ ખરાબ છે એ એ આપણને લત લાગી ગયો છે એમ. હ
હા એકદમ સાચ છે. સોશિયલ મીડિયા નું. જેટલા આપણે વિદ્યાર્થીઓને તો ભાઈ જેટલા જરૂરી જેટલા જરૂરી છે એટલી જ જોવાનું. એનાથી એને ગેર
તેજ માટે તને તેને ખબર છે કે કે બઉ બધા દેશો આવા પણ છે અ જે લોકો એ પોતાના વિદ્યાર્થીઓ કે જે અ સોળ વર્ષ અ જેટલા જો બાળકો હોય છે ને એના લોકો માટે સોશિયલ મીડિયા બેન કરી નાખ્યો છે. તો તે લોકો સોશિયલ મીડિયા ચલાવે નીપાયે તો એના ઉપર બુરા અસર ન પડે.
હા એનું મન અભ્યાસમાં લાગે.
હ અને આ રૂલ આપડા દેશમાં પણ લાવવાનું જરૂરી છે. કારણ કે ઘણા એવા બાળકો છે જે પાંચ-છ વર્ષથી જ મોબાઈલ લઈને સ્ક્રોલિંગ કરવા લાગીએ તો તેના બ
હા, હા, અરે યાર બઉ વન રિલ જોઈ જોઈને ખરાબ ખરાબ રીલ જોઈને એ એમ જ કરવા લાગે. ગાલી આપે ઘરે બઉ ખરાબ. સોશ્યિલ મી
આજકાલ તો ગાલી ટ્રેન્ડ થઈ ગઈ છે. લોકો વાત પર ગા ગા ગાળ આપીને કરે છે.
હમ, એ તો ભાઈ બઉ સારી એકદમ સાચું કીધું.
તાથી વાત કરીને મને આજે બઉ સોશિયલ મીડિયા વિશે જાણવામાં મળ્યું. તારો ખૂબ ખૂબ આભાર.
હા અને તેનો ઉપયોગી સમજદારી પૂર્વક કર કરવામાં આવે તો તે ખૂબ લાભદાયી બની શકે છે. આપડે આ જ વાત કરીએ કે આપડે આપડા ઉપર લાગુ કરીએ તો ખુબ જ સાચી વાત.
હમ તો ચાલ ફરી મળીએે.
હા જય શ્રી કૃષ્ણ ચાલ ભાઈ.